બોલોલો બોલો. કેમ છો કેમ છો.
હલો.
બોલો બોલો.
કઈ નહી અમારે તો હજુ કન્ટિન્યુ વરસાદ બહુ જ ચાલી રહ્યો છે.
સેમ છે હવે તો તું ભૂલી જા એક વક સુધી જો આ પડ્યો છે ને ત્રણ ચાર દિવસથી તું કન્ટિન્યુ છે. હવે કન્ટિન્યુ લેવાનો જ છે અત્યારે
હમ પણ હવે એવું લાગે છે કે શું જમવાનું બનાવીએ. તમારાત્યા વટાપાઉ છે વટાપાઉ ખા
નાભજી આમ વડાપાવ બનાવીને ખા બહુ મજા આવશે આ વર્ષ
બઉ મહેનત ના થાય ઘરે વડાપઉ બનાવવાનું આજ
તને મહેનત લાગે.
અત્યારે એવું થાય કે કોઈક ફટાફટ જમવાનું બનાવીને આપે આપડણે જમી લઈએ.
હા ને આમ તો મને બી આવું જ છે પણ આમ જે આ આમ ક્લાઇમેટમાં છે ને આમ ગરમ આમ કે ગરમ ચા વડા પાવ કાંધના ભજીયા. હા હા હા શું મજા આવી જાય રે એકદમ
કે મસ્ત આપને કોઈ તૈયાર જમવાનું આપે ટીવી આપે મસ્ત કરે એમ થ
હાય હાય તે તો કેટલી મજા આવી જાય ને યાર આપણને ભી કોઈક સફ કરે. સાચે.
સૂપ કોઈ આપે મંચાવ સૂપ આપીને એકદમ તીખું
ઓહો હો તો તો બોલે એમ કે ચામાસા ગડબડી આ હા હા બહ મસ્ત. તો બહુ મજા આવી જાય. ની ની ક્યારેક એવું થાય ને આપણને બી કોઈક હા આપણેે બી આરામ થી ખાઈએ. કોઈ આપણને બનાવીને આપે
પણ કોઈ બી તો બી બનાવીને આપે કોઈ જન છે એટલે કેવું બનાવી આપે ચા બનાવી આપે મેગી બનાવી આપે બધી પણ તમને આવું બધું સારું સારું તો કોઈ ના બનાવે
કોઈ ના બનાવી આપે પછી રસોઈ વાળા બેનને જ રાખવા પડે બીજું તો શું.
એટલે છેને મમ્મી જોઈએ
મમ્મી જ જોઈએ. એ તો છે તારે મમ્મી પાસે રે છે મમ્મી બધું
ના એટલે મારી મમ્મી તો મતલબ અમદાવાદમાં જ રહેે છે. પણ ગોતા સાઈડ રહે છે. અમારે ત્યાં આવા જવા માટે કલાક દોઢ કલાક થઇ જાય ટ્રાફિકના લીધે. એટલા માટે
અચ્છા મારે મારે અહીંયા પાસ પાંચ સાત મિનિટમાં આવી જાય. મમ્મી
ના મારે જવું હોય તો બી એક કલાક કાઢીને જવું પડે.
અચ્છા તું અમદાવાદમાં કઈ સાઈડ છે તારે પ્રોપર
હું વસ્ત્રાદા રઉ છું પ્રોપર.
વસ્ત્રાદ આઈ થિંક વસ્ત્રાદનું સાંભળ્યું એવું બઉ ડેવલોપ થઈ ગયો છે ને એ હવે
હા મતલબ અમે ત્યારે સ્ટાર્ટિંગમાં એ અમારું ટુર્નામેન્ટ છે હવે. મતલબ અમે જયારે સ્ટાર્ટિંગમાં લીધું ને એ ટાઈમમાં અંયા કઈ જ નોતું મતલબ એકદમ પૂરું જંગલ હતું. પછી ધીરે ધીરે ધીરે એટલું બધું ડેવલોપિંગ થઈ ગયું ને અત્યારે કે આજુબાજુમાં બી બઉ બધા ફ્લેટ આ તે બધું છે.
હમ્મ.
મતલબ કે અત્યારે તો એમ થાય કે ક્યાય જગ્યા જ નથી એમ અને પ્લસ નેશનલ હાઈવે બી પાછળથી ને જ છે એટલે એકદમ બહુ વધારે ડેવલોપ હવે અમદાવાદમાં તો બહુ બધું ડેવલોપ
આમ બી અમદાવાદમાં તો સાચે જ યાર બહુ ડેવલોપ થઈ ગયું છે એકદમ બહુ મસ્ત થઈ ગયું છે.
મતલબ કે બોમ્બે ટાઈપ હવે એ લોકો અમદાવાદ ને કરી રહ્યા છે.
કોઈ કોઈક એરિયા તો એટલા મસ્ત ડેવલોપ થઈ ગયા છે ને.
હ, જેમ કે તું થલતેજ જાય, એસ જી હાઈવે જાયને, બોપલ જાય તો તને એકદમ મસ્ત બેંગ્લોર બેંગકોક જેવું થોડું ફીલ થાય કારણ કે ત્યાં ના લોકો એ ટાઈપ રેવા વાળા. બોમ્બે જેવી લાઈફ થોડુંક લાગે એમ વસ્ત્રલા આ નિકોલને હોય ને તો થોડુંક એવું લાગે તો તે બધું મિક્સ પબ્લિક એમ ગામડા સાઈડનું ગામડે થી આઇવા હોય
ઓકે, અચ્છા.
પટેલ છે બધું વધારે આ સાઈડ હોય.
અચ્છા, હા.
બાકી એમ તો રહેવાની તો બહુ મજા આવે અમદાવાદમાં. અમે લોકો પેલા છે ને નવસારી રેતાતા. અ સુરતની આગળ આવ્યું ને ત્યાં પણ પછી નવસારી હ, પછી ત્યાંથી અમે લોકો અમદાવાદ શિફ્ટ થયા ને મેરેજ પછી હું અમદાવાદ આઈ એટલે એટલી બધી મતલબ અ પેલા તો એવું થતું કે હું નવસારી જઉં નવસારી જઉં પણ હવે તો એવું થાય કે મને નવસારી ગમતું જ નથી અમદાવાદ ત્યાં જઉન તો એવું લાગે એકદમ નાનું પ્લસ કે સિટી એકદમ નાનું છે. અને કેવું કે થોડુંક મેન્ટાલિટી પબ્લિક ની આ તે બધું
હા એ બઉ ફરક પડે એ એ તો સાચી જ વાત છે એ તો બહુ જ ફરક પડે પછી
એટલા માટે હવે અમદાવાદ રહ્યા પછી છે ને ત્યાં ના ફાવે, હા પણ ટેસ્ટી ખાવાનું જોતું હોય ને તો સુરત ને નવસારી જ મળે મજા આવે અત્યારે ત્યાં ના મસ્ત એકદમ પુલાવ હોય
તે યાર સુરત નો ટેસ્ટ તો સાચે અને મને ન મારા માસી છે ને સુરત જ રે છે. અ ગોડદોડ રોડ પર
ઘોડદોડ રોડ હા પાર્લે પોઈન્ટ આગળ આવ્યું છે તે ને?
ગોડ ગોડધોડ રોડ કેવાય એ, હા
હા, હા મન ત્યાં ત્યાં એક શોપિંગ મતલબ ત્યાં સુરતનું સૌથી સારામાં સારું શોપિંગ સ્ટ્રીટ મતલબ કેવાય એ ત્યાં છે એમ હમ, એ તો મન ખ્યાલ છે. કારણ કે હું જયારે સીએ કરતી તી ને ત્યાં હા ત્યાં મારા રવિ સાવચડિયા કરીને એક ક્લાસીસ હતા ત્યારે હું નવસારીથી સુરત અપડાઉન કરતી તી અને ત્યાં જતી હતી
ઓહ, અચ્છા
સુરતમાં તો સુરત બાજાર બી કેટલું મસ્ત છે આમ મને ત્યાંનો તો લો જો મને એટલો ભાવે ને સાચે મારા માસી ના ઘરે જાઓ ને તરે હંમેશા છે ને મારા માસી અમને લોચા ખવડાવવાય એમને ખબર છે કે એમને બહુ જ ભાવે કે અહીિયાંયા આગળ તો ક્યાંય મળે-' બી નહી અને છે સાચે કહ અહિયાં હું બનાવું બી ને-' તો પણ એ ત્યાંના જેવો તો થાય જ નહી.
સાચી વા છે હંડ્રેડ પસન્ટ રાઇટ
પેલી ખબર ચાટ પૂલી આવે છે નીચે કડક પૂરી આવે છે એ ને મસ્ત ચટણી પૂરી કહેવાય. ત્યાં પે લોકોચટણી પૂરી એ બી બહુ મત લાગે
હા હવે જઈએ ત્યારે ટ્રાય કરવું પડશે આવો તો મને આમ બહ ખબર નથી બહુ જવાનું ના થાય એટલે સ્પેશિયાલિટી ખાલી એક લોચો
હા
સાંભળ્યું છે બસ આટલું જ એ બે વસ્તુ ભાવે
ઉંબાળિયું ખાધું છે.
હા પણ મને નહોતું ભાવ્યું કેમ કે છે ને એ બધા જ શાક નાખી દે છેયાર એમ જ મતલબ કે વી રીતે ખબર પડે કે એની અંદર બધા કીડા વીડા ઘની સાચ છે કઉ એટલે મને જોઈને ના ગમ્યું.
તો એ લોકો થોડું છે ને સાફ કરીને જ મતલબ એ લોકો બાફવા ના એ નવસારી વલસાડની એ સાઈડ છે ને બહ ફેમસ વસ્તુ ઉબળિ ત્યારે તર ગૂત ઉબાળ્યું એની સાથે ચટણી
પછી મને જોઈને એમ થુયુ હ ર બાપરે આની અંદર ખીડા વડા હજુ બધું જ શાકમાં તો આવતા હોય તો આ તો બધું નહી જતું તે
એ નય વિચારવાનું
એ મેં સાચી એકસ વાર ખાથુ પછીમે ને એની સામે લાઈવ બનાવતા જોયું ને મે મે ના ખાધું ન એટલે મને બહ ટેસ્ટ સાચે જ ખવર નથી પણ બધા જ કે છે કે બહુ મસ્ત છે બહુ મસ્ત છે.
એટલે બહુ મસ્ત લાગે એમ એકદમ તીખું ફૂલ ઠંડી હોય એટલે પછી નવસારીમાં તમે બદામ શેક બી બઉ સાર સારો મળે ખમણ
હમણ તું હા એ બધું તો બહુ મસ્ત મળે રે યાર
ખાવા માટે તને ગુજરાત જ આવું પડે
એ એ તો સાચી જ વાત છે એની તો કોઈ ના નથી બાપરે ખાવાડે તો ગુજરાત જ એટલું મસ્ત જ અમદાવાદમાં પણ માણેક ચોક બી જોયું છે ને ક્યારેક કઈ સાઈડ
દ્વારકા સોમનાથ
કે
કેવી રીતે ક કરવા ગુજરાતમાં
ના એ નથી ગય હું જ નથી ગઈ એટલે મરી ઘરે જવાનું બી ન આવ્યું હોયને કેમકે એક તો જૈન હોવં ને તો મારે એ બધી સટ ક્યારે નથી આવ્યો મેં ક્યારે વિચાર્યું બી નથી એવું છે મને ગમે એ બધું મને બહુ ગમે જવું મને બહુ ગમે પણ ક્યારેય ગયા નથી પણ એમ ઇચ્ચા ખરી
કેમકે અત્યારે ત્યાં પણ બહુ મસ્ત દ્વારકામાં પણ બહ મસ્ત બધું ડેવલોપિંગ કરીયુ છે ત્યાં આપડે મતલબ કેવું લાગે દ્વારકામાં અત્યારે તો થા ને તો આપે હરિદ્વાર કે ઋષિકેશ ગ્યા હોય તો ફીલીંગ આવે હવે દ્વારકામાં બી એવું લાગે કે આપડે હરિદ્વાર સાઈડ આવી લે મતલબ જે ત્યાંથી આવતા હશે ને તેમને એવું જ લાગતું હશે કે હરિદ્વાર ટાઈપ છે
અચ્છા
કે ત્યાં એકદમ નાની નાની ગલીઓ ગલીમાં નાની નાની દુકાનો ત્યાં ખાવાનું પાર્કિંગ મ કે એકદમ એવું જ લાગે કે ઓ મસ્ત ટુરિઝમ પ્લેસ છે હવે પ્રો પ્રોપર એવું લાગે એમ ડેવલોપ એટલું બધું કરી નાખ્યું છે.
વાવ યાર
એટલ બધું ડેવલોપિંગ નતા જય્યારે હું બો નાની ને ત્યારે એક વખત દ્વારકા ગઈ હતી એના પછી હમણાં ગઈ હતી મતલબ બહુ ઘણો ફરક બહુ જ
હમ્મ હમ્મ હમ્મ ઓકે
બાકી આમ તું મતલબ કઈ કઈ જગ્યાએ ફરીને આવી છે?
છે યાર નહી નહી જવું તો છે મને બી ગમે એવું બધું બહુ ગમે એવું બધું જવું સોમનાથ, દ્વારકા ગમે યાર
એટલે જ આવો ક્યારેક આપડે બધા સાથે જઈએ.
સાચ્ચે જ ના ના સાચ્ચે જ કરીએ પ્લાન કે સાથે જઈએ એકદમ હમ્મ બહુ મજા આવશે સાચ્ચે જ તો એ બાને મળાશે તો ખરા
હા શ્યોર
હા
તમામે બૉમ્બ બોમ્બેમાં શું સૌથી સારું મળે વડાપાવ ની તો મને ખબર છે વડાપાવ સાથે પેલા મરચા આપે એ બી મને
મિસલ પણ મસ્ત મળે વડાપાવ મિસલ પણ બહુ મસ્ત મળે. બાકી તો આપડે ગુજરાતી ખાવાનું બધું એજ આ આ પછી ઓલું
ક્યારેય બોમ્બે નથી હા પણ બોમ્બે નો હલવો ખાધો છે પેલો ચોરસ ટાઈપમાં છે અલગ અલગ કલર
હા હા હા હા હા હા હા હલવો હલવો હલવો અલી તું આવ તને ઘણું બધો ખવડાવીશ યાર સાચ્ચે જ તો હું તને ઘણું બધું ખવડાવીશ બધું સબવે સેન્ડવીચ પણ બહુ મસ્ત લાગે તે સબવે સેન્ડવિચ ખાધી
ના એ ભી નથી ખાધી મેં
અરે બહુ જ મસ્ત લાગે યાર સબવે સેન્ડવિચ તો બહુ જ મસ્ત લાગે એ સાચી અહિયાં બહુ મસ્ત આવે છે ક્યારેક બોમ્બે આવે ને તું આવજે તને ખવડાવીશ સાચ્ચે સબવે સેન્ડવિચ બહુ જ મસ્ત લાગે.
શ્યોર શ્યોર મને આવું છે મને બહુ બધું ફરવું છે પણ કેવું ફાયદો એ પણ છે કે ટાઈમ સિચ્યુએશન એવી હોય છે ને કે નીકળી જ ના શકાય.
હા થાય થાય પણ પ્લાન કરીને તું આવ
અવેલેબલ થાય હંન્ડ્રેડ
પ્લાન કરીને તું આવ હા સાથે કરીએ ઠીક છે ચલ હા ચાલો બાય